ગુજરાતી વાનગીઓમાં તને સૌથી વધુ કઈ વાનગી પસંદ છે અને શા માટે?
ગમે છે કારણ કે તેનો સ્વાદ સરળ હોવા છતાં તે મનને મનને આનંદ આપે છે.
મને ઢોકરા થેપલા
ગુજરાતી ભોજન ની ખાસ વાત એ છે. કે તેમાં મીઠાસ, ખટાસ અને સ્વાદ નું સરસ સંતુલન જોવા મળે છે.
હા અને બીજું પ્રકારની વાનગી હોવાથી દરેક વ્યક્તિને પોતાની પસંદગીનું કંઈક મર્યા રહે છે.
ભોજન માટે છાસ પીવાથી જમવાની મજા પડી જાય છે.
સાચી વાત છે. ગુજરાતી તે વાનગીઓ માત્ર ભોજન હતી. પરંતુ આપણી સંસ્કૃતિ ની ઓળખ પણ છે.
તેથી જ ગુજરાતી ખાવાનું દરેક વ્યયના લોકોમાં લોકપ્રિય અને પ્રિય માનવામાં આવે છે.
ગુજરાતી વાનગીઓમાં ઘનસ્વાદ અને લાગણીઓ બંનેનો સુંદર મેલ જોવા મળે છે.
હા, દરેક વાનગી બનાવવાની રીતમાં મહેનત અને કાળજીનો સ્પર્શ અનુભવાય છે.
ઘણા લોકો દૂર રહેતા હોવા છતાં ગુજરાતી ભોજન
કારણ કે આ વાનગીઓ માત્ર પેટ નથી ભરતી. પરંતુ મનને પણ સંતોષ આપે છે.
તહેવારો અને ખાસ પ્રસંગોમાં તો અને પ્ર કારણે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવ જવામાં આવે છે.
એ સમયે પરિવારના બધા સભ્યો સાથે બેસીને જમવાનો આનંદ પણ અલગ જ હોય છે.
ગુજરાતી ભોજનની સુગંધ અને સ્વાદ દરેકે પોતાની તરફ આકર્ષે છે.
યથા હંમેશા જળવાઈ રહે છે.
ભોજનમાં ઋતુ પ્રમાણે પણ ઘણી અલગ અલગ વાનગીઓ બનાવવામાં આવે છે એમ
હા જેથી ભોજન સ્વાદિષ્ટ રહે અને શરીર જરૂરી પોષણ પણ મળતું રહે છે.
ઘણા લોકો પરંપરાગત વાનગીઓને એ તો પેર
એ કારણે જૂની વાનગીઓનો સ્વાદ અને મહત્વ આજે પણ જળવાયેલું છે.
કેટલીક વાનગીઓ તો મહેમનોના સ્વાગતમાં ખ બનાવવામાં આવી છે.
મહેમાનોને પ્રેમથી પીરસવામાં આવતું ગુજરાતી ભોજન સૌના મનમાં સ્થાન બનાવી લે છે.
ભોજનની થાળમાં વિવિધ વાનગીઓ સાથે રંગોનું પણ સુંદર સૌંદર્ય જોવા મળે છે.
તેથી ગુજરાતી ખાવાનું સ્વાદ પરંપરા અને સંસ્કારનું ઉત્તમ ઉદાહરણ ગણાય છે. સાચું કહ્યું કારણ કે તેમાં ઘરેલું રીત અને કુદરતી સામગ્રીનો વધુ ઉપયોગ થાય છે.
નાની ઉંમરથી જ બાળકોને વિવિધ ગુજરાતી વાનગીઓને પરિચય આપવામાં આવે છે.
તેઓ પોતાના પરંપરા અને ભજનની વિશેષતા સારી રીતે સમજી શકે છે.
ભોજન બનાવવાની પ્રક્રિયામાં પરિવારના સભ્યો સાથે મળીને કામ કરવાનો આનંદ પણ અલગ જ હોય છે
હા તેનાથી પર પરસ્પર પ્રેમ સહકાર અને એકતા વધુ મજબૂત બને છે
ગુજરાતી વાનગીઓ ના સ્વાદ જેટલો સરસ છે એટલો તો તેનો સંસ્કાર
તેથી ગુજરાતી ખાવાનું માત્ર ભોજન નહી પરંતુ જીવનશૈલીનો એક મહત્ત્વનો ભાગ છે.
વાનગી વિવિધતા એટલી વધારે છે કે રોજ કઈક નવું જમા મળી શકે છે.
હા, દરેક વાનગીનો સ્વાદ, બનાવવાની રીત અને પીરસવાની પરંપરા અલગ હોય છે.
ઘણી વાનગીઓમાં શાકભાજી. અને અનાજનો સારો ઉપયોગ થતો હોવાથી તે પૌષ્ટિક.
તેથી જેથી ગુજરાતી ભોજન સ્વાદ. સાથે આરોગ્યનું પણ ધ્યાન રાખે છે.
ભોજનની થારી જોતા જ મનમાં. આનંદ અને ઉત્સાહ નો અનુભવ થાય છે.
કારણ કે તેમાં અનેક પ્રકારની વાનગીઓ એક સાથે જોવા મળે છે.
ગુજરાતી ખાવાનો લોકો વચ્ચે પ્રેમ અને આત્મત્યાતા વધારવાનું પણ કામ કરે છે.
પ્રિયાતા હંમેશા સ સચવા સચવાય રહે છે.
ગુજરાતી વાનગીઓમાં દરેક વાનગી પાછળ કઈ ને કઈ. પરંપરા અને ખાસિયત તો. જોડાયેલી હોય છે.
હા તેથી વાનગીઓનો સ્વાદ માત્ર જીભ પર નહી પરંતુ મનમાં પણ રઈ જાય છે.
ઘણા લોકો નવી નાવી વાનગીઓ. શીખીને પોતાના પરિવારને પીરસ
એ રીત ભોજન બનાવાની કળા પણ એક પેઢી થી બીજી પેઢી સુધી પહોંચે છે.
ગુજરાતી વાનગીઓમાં સાદગી અને સ્વાદ નો સુંદર સંવિનયજ જોવા મરે છે.
તેથી નાનીથી લઈને મોટા સુધી દરેક વ્ય તે તેને પસંદ કરે છે.
ભોજનલરીમાં સૌ સાથે બેસીને વાત કરવાની પરંપરા પર ખુબ જ સુંદર લાગે છે.
પેઠ ભરતું નથી પરંતુ સંબંધોને પણ મજબૂતો મજબૂત રાખે છે.
ગુજરાતીવાદ વાનગીઓની ખાસ વાત એ છે કે તેમાં સ્વાદ અને સ્વાતિકતાનો સુંદર સંતુલન જોવા મળે
હા તેથી ભોજન કર્યા પછી શરીર હલ કુ અને મન પ્રસન્ન રહે છે.
ઘણા ઘરોમાં પરિવારની પસંદગી પ્રમાણ
એ કારણે દરેક સભ્ય આનંદથી ભોજનનો સ્વાદ માણી શકે છે.
ભોજન પરસવાય રીત પણ ગુજરાત તી સંસ્કૃતિની સંયોજન ભાવના રસ આવે છે.
મહેમાનોને આગ્રહ પૂર્વક જમાડવાની પરંપરા સૌને ખૂબ ગમે છે.
ગુજરાતી ખાવાનો સ્વાદ પ્રેમ અને સંસ્કારો સુંદર સંગમ છે.
તેથી ગુજરાતી વાનગીઓનું સ્થાન દરેકના હૃદયમાં વિશેષ છે.
ભોજન નો લોકપ્રિયતા મા પોતાના પ્રવેશ પૂરતી મર્યાદિત નથી.
હા અનેક સ્થળોએ લોકો પોઝિટિવ અન નો સ્વાદ આનંદથી માણતા જોવા મળે છે.
તેની પાછળનનો મુખ્ય કારણ સ્વાદ અને વિવિધતા છે.
સાથે સાથે ટેમાં રહેલી પૌષ્ટિકટા પણ લોકો ના કરસે છે.
દરેક વાનગીમાં લાગની અને પરંપરાન સ્પસ અનુભવાય છે.
તેથી ભોજન માત્ર ખાવાની વસ્તુ ન રહી, પરંતુ સંસ્કૃ કૃટી એક એક ભાગ બની જાય છે.
ગુજરાતી વાનગીઓ લોકોને એકબીજાની નજીક લાવણામાં પણ મદદ
સાચી વાત છે, ગુજરાતી ખાવાનું સ્વાદ, સંસ્કાર અને સ્નેહનું જીવંત પ્ર
પરંપરા વર્ષો સુધી જરવાઈ રહે તેનું કારણ લોકોને તેના પ્રત્યેનો પ્રેમ છે.
આ દરેક પરિવાર પોટાની મનપસંદ વાનગીઓની રીત તોને સાચવી રાખવાનો પ્રયત્ન કરે છે.
ભોજન બઝાનતી વખતે ઘસ્ટા અને ઘરમાતાનો પણ ખાસ ધ્યાન રાખવામાં આવે
તેઠી વાનગીઓ સ્વાદિષ્ટ બનાવવા સાથે આરોગ્ય પણ પરણ રહે છે.
વિપ્રસંગો અનુસાર અનગ અલગ ક વાનગીઓ તૈયાર કરવાની પરંપરા પણ ખુબ જ પ્રશ રસપ્રસત છે.
એ પરંપરા ભોજનને વધુ વિશિષ અને યાદગાર બનાવે છે. ગુજરાતી ખાવાનો લોગોના જીવનમાં આનંદ અને સંતોષ લાવવાનું કાર્ય કરે છે તેથી ગુજરાતી વાનગીઓ ન મહત્વ સમય.. સાથે વધુ મજબૂત બનતું રહે છે.
ભોજન માં રહી સરળતા અને દરેક. એમાંથી ઘઠ બનાવે છે.
હા ઘણી વાનગીઓ ઓછી સામગ્રીમાં. પણ અદભુત સ્વાદ આપી શકે છે.
ભોજન સાથે જોડાયેલી પરંપરાઓ સમાજમાં એકતાના આત્મત્યાતા વધારવામાં મદદ. કરે છે.
તેથી જમવાનો સમય માત્ર ભોજનો નહીં. પણ સાથે સમય.
ગુજરાતી વાનગીઓની ઓળખ તેમની સુગંધ સ્વાદ અને પોૌષ્ટિક ગુણ. તે થાય છે.
એ કારણે લોકો વાર વાર વાનગીઓનો સ્વાદ માનવા ઈચ્છે છે. સાચી વાત છે. ગજરા ખાવાનું આપણી સંસ્કૃત દે ગૌરવ. અમૂલ્ય વારસો છે.
પરંપરા અને નમિતા ના સુંદર મેવ જોવા મળે છે. ગુજરાતી ભોજનમાં
આ લોકો જૂની વાનગીઓ નો સ્વાદ જાળવી રાહે. તેની જેમા નવી પણ ઉમેરે છે.
તેથી ભોજનની દુનિયામાં હંમેશા કઈ રસ અને નવુ
સાથે સાથે મોર સ્વાદ અને ક્રૃતિનું મહત્વ પણ ખંડિત રહે છે.
ભોજન બનાવવાની અને પીરસવાની રીત
એ કારણે જવાની દરેક ક્ષણ યાદગાર અને આનંદમય બની જાય છે.
ગુજરાતી ખાવાનો માત્ર વાનગીઓ ન સમૂહ નથી. લાગડ્યો નો ખજાનો છે.
એ જે ગુજરાતી ભોજનનું સ્થાન લોકોના જીવનમાં હંમેશા વિશેષ તાને. રહે છે. એહ
ગુજરાતી વાનગીની વિશેષતા એ છે કે તેમાં દરેક સ્વાદને યોગ્ય
હા તેથી ભોજન નું દરેક કોરીયો મનને સંતોષ અને આનંદથી ભરપૂર કરી લાખે છે.
ઘણી વખત પરિવારના સભ્યો સાથે મળીને વાનંગી બનાવવાનો અનુભવ
એ સમયે હસ્ય વાતો અને સરકારનું આખો વાતાવરણ ખુશનુમાં બની જાય છે. એ.
ગુજરાતી ભોજનમાં લોકોને પોતાની પરંપરા અને મૂળ
તેથી નવી પેઢી પણ આ વાનગીઓ પ્રત્યે રસ અને સન્માન જાળવી રાખી શકે છે.
સ્વાદ, કોષિકતા અને સંસ્કરણના સુંદર સંગમ ખરેખર અનોખ ખો છે ને?
સાચી વાત છે, ગુજરાતી ખાવાનું આપણા જીવનની અન અય મૂલ્ય અમૂલ્ય અને ઓળખાણ છે.
ભોજન ની વાત કરીએ તે તેની સુગંધ- અને સ્વાદ તરત જ મનમાં
હા કારણ કે દરેક વાનગીમાં પ્રેમ, મહેનત અને પરંપરાનો સુંદર સ્પર્શ રહેલો હોય છે.
ઘણી વાનગી એવી હોય છે, તે પરિવારના દરેક સભ્યને એક સરખી રીતે પસંદ આવે છે, જ્યારે કે ડાઢું
તેથી ભોજન ના સમયે તો સાથે બેસીને આનંદપૂર્વક જમવાનું વાતાવરણ સર્જાય છે. એ કારણે ભોજન માત્ર જરૂરિયાત. નહી પરંતુ આનંદ નો એક. મહત્વનો ભાગ બની જાય છે.
આપની વાનગીની આ વિશેષતા તેને અન્ય ઘણી વાનગીઓથી અલગ બનાવે છે.
તેથી ગુજરાતી ભોજનનું મહત્ત્વ અને લોકપ્રિયતા હંમેશા લોકોના હદયમાં જીવંત રહે છે.
ગુજરાતી ભોજનમાં રહેલી વિવિધતા દરેક વ્યક્તિની પસંદગી ને સંતોષ આપ પી શકે છે ને
હા કોઈને મીઠો સ્વાદ ગમે તો કોઈને તીખો અને બંને માટે અનેક વાનગીઓ ઉપલબ્ધ હોય છે.
ભોજન ની થાળીમાં અનેક પ્રકારની વાનગીઓ એક સાથે જોવા મળે ને ત્યારે તો ખૂબ જ આનંદ થાય છે.
પરંતુ મનને પણ ખુશ કરી લે છે.
ગુજરાતી વાનગીઓ માં રહેલી સાદગી તેને દરેક ઘરવાલો
સાથે સાથે તેની પૌષ્ટિકતાના શરીરને તંદુરસ્ત રાખવામાં પણ મદદરૂપ બને છે.
સ્વાદ અને આરોગ્ય ના સુંદર મેળ ખરેખર પ્રશંસનીય છે. તે ગુજરાતી
તેથી ગુજરાતી ખાવાનું લોકો ના જીવ જીવનમાં હંમેશા મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.
ભોજનની સૌથી સુંદર વાત એ છે કે તેમાં
હા તેથી દરેક વાનગી માત્ર જમવાનું વસ તો નહી રહી. પણ તું યાદગાર અ બની જાય છે.
પરિવાર સાથે બેસીને જમવાની પરંપરા તો વધારે વધુ મજબૂત બનાવવાવામાં મદદ કરે છે
એ સમયે થતી વાતચીત અને હાસ્ય ભોજનનો અન્ય આનંદ અનેક કર્યો ગ ગણો વધી રહ્યો રહે છે.
ગુજરાતી વાનગી આપણી સંસ્કૃતિ પરંપરા અને જીવન મૂલ્ય ને પણ જીવંત રાખે છે.
તેથી નવી પેઢી સુધી આ વારસો પહોંચતો રહે છે અને તેનું મહત્વ જળવાઈ રહે છે.
હા સાચી વાત છે.